હલે કેમ છ બધા મજા ને
તમે કેમ છો
હા બધા મજામાં છે
બ સમય પણ મજા જ
હું તમને વૃક્ષારોપણો વિશે થોડું આજે કેવા માંગુ છું કે અમારા ગામમાં વૃક્ષારોપણ ખુબ જ ઘણા પ્રકારમાં કરવામાં આવે છે જો આપણે વૃક્ષારોપણ કરશું તો પણ આ આજુબાજુ ના વિસ્તારમાં ખુબ જ સારું રહેશે અમારે ત્યાં લીમડાનું પ્રમાણ ખુબ જ ઘણી માત્રામાં છે અમારે અમારે અહીં એક હજાર લીમડા બનાવામાં આવ્યો ત્યા એસી કરતા પણ ઘણી ઠંડક મળે છે એવું એવું છે અમારે ત્યાં તળાવો ના આજુબાજુ વિસ્તારમાં ખુબ જ વૃક્ષારોપણ કરવામાં આવે છેૃ આજના બધા બધા લોકો પણ જેના કારણે તેઓ ખુબ જ સારું રહે છે હજુ આપણે ઘણા આપણે કરીશું તો વૃક્ષ રોશું આજના બધા જાણે કે તેઓ ઝાડ કાપી ને તેઓ ઘેર બનાવશે સારા સારા અને તેના લીધે તેઓ ખુબ જ સારું રહેશે પણ એવું નથી જે ઝડર ન રહેશે આપણે થોડો રહેશેો
વૃક્ષારોપણ પણ ખુબ જરૂરી થઈ ગયો છે, અત્યારે જે વરસાદ નથી થઈ રહ્યો અને એનું કારણે છે કે વૃક્ષો ઘણી જગ્યાએ કપાઈ રહ્યા છે, અને તેના કારણે વરસાદ આવતો નથી જે ખ ખુબ પેલું કહેવાય છે પરંતુ અત્યારે જો વૃક્ષારો તો વરસાદ પણ આવશેને સારું પણ લશે ઘણા લોકો માટે વરસાદ આવવું એ વરસાદ ના આવવું એ ખુબ મોટું કારણ કહેવાય છે જો આપણે જોવા જઈએ તો વૃક્ષો કાપી નાખીએ છે અને જેના કારણે ઘણા પક્ષીઓ બેઘર થઈ જાય છે તો તેના કારણે તેઓ ખુબ નુકસાન પહોંચે છે તો જેમ બને તેમ આપણે નુકસાન કાપીએ તેટલા વા પણ જોઈ વધમાં વધુ વૃક્ષોીશું તો તે આપણા માટે સારું કેવા છે અરામાં જોવા જઈએ તો તો જે જેરમાં આજુબાજુ હોય છે, તે કાપી નાખવામાં આવે છે, અને પરંતુ કછ ફારી વાનું આપણા માટે સારામાં સારું રહેશે તમારે શું માનવું છે?
મારે પણ એજ માનવું છે, કે વૃક્ષ ઘણા ઘણા રોપવા જોય, શહેરના વિસ્તારમાં પણ એક વિસ્તાર એવો હોય કે જ્યાં જ્યાં જાડવાનું પ્રમાણ ખુબ જ વધે દૂર રહો છે, એટલે જેરના શહેરના આજુબાજુ વિસ્તાર પણ ખુબ જ વધ રહ છે, તેમમ કે ગાંધીનગરમાં જોયું કે જગા જગા પર વૃક્ષ નુ પ્રમા માણ ખુબ જ વધારે છે, એટલે એવું શહેર હોવું જોઈએ ગાંધીનગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે, એટલે આપણા દરેક શહેર એવા જોવા જએ કે જેના કારણે તેના ઓક્સિજનનું પ્રમાણ જળવાયા તાપની તાપનું પ્રમાણ જળવાય રહે અને એના કારણે આપણેે વૃક્ષો નો આવવા જોઈએ વૃક્ષો ઘણા પ્રકારના હોય છે, જેમકે લીમડો, પીપળો, અને તે ઓક્સિજન નું પ્રમાણ ખુબ જ વધુ હોય છે, અને તે તે ઘણા પ્રકારના આજુબાજુ દસ લેવાતો હોવા જોઈએ અને તે ખૂબ જરૂ રી છે કે આપણે લીમડો કે અન્ય વસ્તુઓ તો હોવી જ જોઈએ જો આ પણે એવા બધા વાવશું તો જ આપણને સારું બનશે જો આપણે એ એવું કરવું જોઈએ કે એજ રોપા જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે. વૃક્ષારોપ પણ કરવો એ ખુબ જરૂર છે. વૃક્ષા રોપણ વધુમાં વધુ કરી તો તે આપણા માટે ખુબ ફાયદાકારક રહેશે અને ઘણું વાતાવરણ પણ જાળવાઈ રે. જો વૃક્ષારોપણ કરીશું વધુમાં વધુ તો તે આપણા માટે સારું છે. તમે જાણો છો અત્યારે ઘણા બધા વૃક્ષો છે, જેવા કે વડ તે વીલુપ્ત થઈ રહ્યા છે, જો આપ ણે વડ નો છોડ રો પીશું તો આપણી આગળની પેઢી ને પણ ખબર પડશે કે વડ શું છે, તોમે જોવા જાવ તો અત્યારે ઘર ચકલીઓ વિલુપ્ત થઈ રહી છે, જોત તે અત્યારે જોવા જ નથી મળતી. તો એનું કારણ એ છે, કે આપણે વૃક્ષો કાપી નાખીએ છીએ જેના કારણે જે ચકલીઓ રહે છે, તેઓ વિલુપ્ત થઈ જાય છે. અત્યારે તમે જોવા જાવ તો ચોમાસામાં જે પીડા કલર ની ચકલીઓ આવતી હતી જે નારિયળ પર વધારે વતી રહેતી હતી તે અત્યારે જોવા જ નથી મળતી. અત્યારે વરસાદ આવી ગયો જોવા નથી મળતી તો જેના કારણે આપણે જોવા જઈએ તો જે પર્યટન છે તે પણ આપણા ગામમાં અત્યારે ઓછા આવે છે, કારણ કે ઝાડવા જ નથી તો નારિયેળી નથી તેના કારણે ચકલીઓ પણ નથી દેખાતી. તમાર શું માનવું છે આ બાબતે?
હા તમારી વાત સાચી છે. કે એ વૃક્ષો રોપવા જોઈએ કે ઘણા પ્રકારના વૃક્ષો હોય છે, અમારે આયા પણ એક વન બનાવા છે, વડ નું વન જે નમો વન કે એવું નામ આપવા આવે છે. ત્યાં એક અ ત્યાં શનિદેવ નું મંદિર છે, ત્યાં એવું વડ બનાવવામાં છે, એટલે આગળવાડીની પીઢી ને ખબર પડે કે એવા વન પણ હોય છે એટલે સરકારશ્રીને આપણે એક વાર વિનંતી કરવા જોઈએ કે આ બધા વડ ને બગીચાને વધારે બનવ સરકારી જગ્યા પર ઝાળવા વધારે રોપો અને તેના કારણે આપણે જાણી શકીએ કે આપણને કઈ ઔષધિ ને દવાઓ પણ ઘણા હોય છે જેમ કે ઔષધી થી માંડીને તુલસીથી માંડીને અ પછી બાવ બાવળાના પાન પણ ખુબ સા હેલ્ધી હોય છે. દા દાંતણ પણ ખુબ જ હેલ્ધી હોય છે કરંજના દાંતણ પણ ખુબ જ હેલ્ ધી હોય છે એટલે પહેલા પહેલાનામાં ખાલી ઘર ઘરને એવા પણ તેના પહેલાના જાડવા અને આયુર્વેદ ખુબ જ સારું હતું આજના આધુનિક બનાવ ગયા જેમ કે પીઝા બર્ગર ને એવુ ખાવા એટલે તે ખૂબ જરૂરી નથી છે.
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે આપણે જોવા જઈએ તો ઘણી બધી ઔષધિઓ એવી છે, જેના ઈલા જેનાથી ઘણી બધી વસ્તુઓને ઈલાજ થઈ શકે અત્યારે જોવા જાવ તો આપણે અરડુસા ની વાત કરીએ તો આપણને જો ખાસી થઈ હોય અને આપણે અરડૂસાનો ઉકાળો બનાવીને જો આપણે પી લઈએ તો આપણને આ ખાંસી તરત સારી થઈ જાય અને આપણે મેડિકલ માંથી જે ઘણી એવો દવાનો ખર્ચો થાય છે, જે એક બે હજાર રૂપિયા હોય છે, તે ખર્ચો કરવા પડતો નથી. આપણે શાંતિ થી સારા થઈ જઈએ અને તમે તેમજ જોવા જાવ તો ઘણી બધી વનસ પતિ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જેમકે ફુદી નો છે. તુલસી છે આપણે એવું માનીયે છીએ કે તુલસી તો છોડ એક રાખવો જ જોઈએ તુલસી વધુમાં વધુ ઘર માં ઓક્સિજન ફેલાવે છે જેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી તો આપ આપણે. અહી આપણે એવું સમજીયે કે તુલસી આપણી માતા છે પરંતુ તુલસી આપણને ખુબ ફાયદો કા કરાવે છે તુલસી એક તો ઘરમાં હોવી જ જોઈએ એક તુલસી નો છોડ ઘરમાં હશે તો તે ખુબ પવિત્ર કહે વાસે અને તેના કારણે આપને શ્વાસ ચોખ્ખો લેવામાં આવશે તમારું શું માનવુ? છે બાબતે
ઘણા પ્રકાર ના હોય છે કેમકે તે બહુ નાના હોય છે એટલે ઔષધિ રૂપ થાય છે અને લાલ બાજુથી દાંડીથી મળીને અને ઘણા પ્રકારના વૃક્ષો હોય છે જેમ કે ખાવાના ખાવાના પણ ખુબ જ હોય છે જેમ કે કેરી લા કારાજાંબુ કારા જાંબુ એ માનવામાં આવે છે કે ત્યાં સુગર લેવલ ખુબ જ સારું રાખે છે અને તે કાળા જંબુતો ખાવા છે અને અને ઘણા પ્રકારના જેમ કે નારિયળથી માંડી અમ્મ અન્ય પ્રકારના નું રોપણ તો કરવું જ આ લીમડો બાવડો ખા ખાવાના બધા પણ છે જાંબુ વ્હાઈટ જાંબુ કાળા જાંબુ તે માંડીને અ અનાનસ થી મંડી અને અન્ય ઘણા પ્રકારની ખાવાની વાનગીઓ તો હોવું જોઈએ એટલે ફળની ફળની ચિંતા ન રહે જો ફળ આપણે ખાશું તો આપણી હેલ્થ પણ સારી રહેશે અને જેના કારણે આપણને ખુબ સારું પણ રહેશે. જો આપણે હેલ્થ અને અન્ય સુધારવાનો પ્રયત્ન કરશો.
એકદમ સાચી છે. તમે જેમ કહો છો તેમ અત્યારે આપણે જોવા જઈએ તો ફ્રૂટસ જે છે તે ઘણી બધા માર્કેટમાં દવાઓ વળાવી રહ્યા છે અને આપણને ખુબ મોંઘા ભાવમાં વેચી રહ્યા છે. તો આપણે સમજવું જોઈએ કે જેમ બને તેમ આપણે ઘરે ફ્રૂટ વાાવીશું અને ઘરે ઉગવીને ખાશું તો તે આપણા માટે સારામાં સારું રહેશે જેમ કે તમે કીધું આપડણે સફર છે ને એવું તો બહાર થી જ ખાવું પડે પરંતુ જે ફ્રૂટો આપણે ઘરે રોપી શકીએ છીએ જેમ કે જમ છે અને અનાનસ છે અને બીજી ઘણી એ વસ્તુ સીતા ફળ છે રામફળ છે જેમ કે કમરક છે જેવા ઘણા બધા એવા ફળો છે જેમ કે કેરી કેરી તો આપ મુખ્ય ફળ છે એ બધું આપણે ઘરનું જ ખાવું જોઈએ આપણે જોવા જઈએ તો બહાર જે વેચે છે બધા તે આપણને જોવામાં ખુબ સરસ લાગે છે પરંતુ તે આપણા શરીર માં ઘણી બધી હાની પહોંચાડે છે તો આપણે સમજવું જોઈએ કે એ બધું આપણા શરીર માટે સારું નથી તે ખાલી બહાર થી દેખાવ સારું છે તો આપણે જેમ બને તેમ ઘરેનું ખાઈએ તેટલું સારું રહેશે ને આપણે જોવા જઈએ તો શાકભાજીમાં પણ અત્યારે એવું જ થઈ રહ્યું છે તો હું તો એજ કહું છું કે શાકભાજીમાં પણ એવું થઈ જ રહ્યું છે તો તમારે શું માનવું છે આ બાબતે શાકભાજીમાંવું થઈ રહ્યું છે
હા શાકભાજીમાં કે અન્ય ફળોમાં કે આ ઘણા પ્રકારના કેમિકલો રેડવામાં આવે છે એટલે ઘરે રોપેલી હોય છે તો સારો જેમ કે તમે કીધું તે સફરજન સફરજન બા આપડે પણ જમરુ કે અના કે અન્ય પ્રકારના ફળ કેળા અને એવું તે ઘેરે પણ ઉગાડી શકાય છે અને શાકભાજી પણ ઘેરે ઉઊગાડી શકાય છે એટલે એટલે બહુ જરૂરી છે કે એ બધું રોપવું જોઈએ અને જેના કારણે ખુબ સારું પણ થાય છે અને અમે પણ ઘણા પ્રકાર ઝાડ નેવા રોપેલા છે જેના કારણે આ આ ચોખ્ખી કેરી અને તે તેવું બધું રાખે છે અને તે પ્રકારનું ખ ખાયી અને જેના લીધે હેલ્થ પણ જો આપણે એવું ના કરશું તો આપણને ખુબ જ મગજ મારી પડશે આગળ જતા અને આપને ઘણા રોગ થવાની પણ શક્યતા રહે છે અને ઘણા ઔષધિજનક ઝાડ પણ છે અને લાકડાઓ કરવા માટે પણ ઘણા બધા વૃક્ષો રોપવા જોઈએ.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે આપણે જોવા જોઈએ તો બળતણ માટે આપણને અમ્મ તમે જે જેમ કીધૂ તેમ લાકડા પણ નથી મળતા અત્યારે આપણે જોવા જઈ જોવા એ તો જે ગેસ અત્યારે જે સિલિન્ડર બંધ થઈ ગયા હતા જેના કારણે જેમના પાસે ગેસ લાઈન છે તેઓ તો સરળતાથી સર્વાઈવ કરી લીધું પરંતુ જેમના પાસે ગેસ લાઈન નથી તેઓ લાકડા શોધવા માટે જવા પડ્યું અનેને અત્યારના જાળવા જ નથી તો તેઓ લાકડાઓ પણ કાંથી પાડશે તો તેમના માટે ખબ નુકસાનકારક છે તો આપણે જેમ બને તેમ વળતર માટે પણ લાકડાનો ઉપયોગ કરવો હોય તો આપણે જેમ બને તેમ વધારે વૃક્ષો વાવવાજઈએ અને વધારે વૃક્ષો વાવીએ તો તે આપણા માટે સારામાં તો હું તોજ માનું છું કે વૃક્ષારોપણ એ આપણે લાઈફ ન એક પાર્ટ છે એવું લોકો સમ જો ગામના બધા વ્યક્તિઓ જો એક એક વૃક્ષ વાશે તો તે આગળ જતા આગળની પેઢી માટે અને અત્યારની જે પેઢી છે તેમના માટે પણ ખુબ સારું કહેવાશે આપણે જાણીએ છીએ વૃક્ષને મોટું થતા એક બે વર્ષ લાગે છે પરંતુ આગળ જતા તેનો ખબ ઘણા બધા ફાયદા છે તો હું તો એજ માનું છું કે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી કરીને લોકો મને ઘણો ફાયદો થાય સારામાં સારું રહે તો આ વૃક્ષારોપણ વિશે આપણે આગળ વાત કરી
હા ચાલો ફેસું શું કાઢવા કે